હાલ
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
હા બોલો
આપડે આજે સોશિયલ મીડિયા વિશે વાત કરીશું
હા કરોને તો
સોશિયલ મીડિયા એક જે એવું પ્લેટફોર્મ છે. જેના ઉપર આપડે પૈસા ભી કમાઈ શકીએ છીએ સમય બદલાઈ ત શ છે
સમય તો બરબક કરી શકે છે. એને મતલબ સોશિયલ મીડિયા યુઝ કરીને આપણો ટાઈમ વેસ્ટ થાય એમ
હા જો અમુક લોકો છે. એ છે. એ આખો દી બેઠા બેઠા કે સુતા સુતા રીલ સુધી રાખે છે. અને વિડીયો ન જોખે છે. નાવ એવું જોયા રાખે.
હમ
ને અમુકજી છે એ કન્ટેન્ટ ક્રિએટર છે. એ પોતાની રીલ્સ ને એવું શૂટ કરીને જે પોતે પૈસા કમાઈ શકે છે.
હા એ વાત તો તમારી સાચ છે. તો તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો કે શું
હા કરી છે
તો તમે શું કરો છો. છો
ના ના હું તો ગ નથી પણ થોડો ટાઈમ મળે ત્યારે હું થોડક માઈન્ડ ફેશ કરવા રીલસ ને હું જોઉં છું.
અચ્છા માઇન્ડ ફ્રેશ કરવા કે છેમ તમે કીધું એમ સુતા સુતાા કલાક સુધી રહીશું
ના ના ના માઇન્ડ ફ્રેશ કરવા
બરાબર ને
હા વરસાદ છે. તમારે ત્યાં
હા જે કોલા જ ગરથી ના તો થોડાક છાંટા પડયા હતા. થોડાક
હમ અહયા તો મસ્તનો તડકો છે.
હ મસ્ત નો તડકો
હા મસ્તને થોડ પછ
અમારે એમ તો અત્યારે અમારે મસ્કોનોો તડકો જ છે વરસાદમાંથી
હા હમણાં બીજ આવે છે ને જાય છેી અ પ્રસાદી લેવું
કે જ
અહિયાં અમારે ગામની નજીક એક મંદિર છે ને ત્યાં
રસ્ બોલાવા છે છો દર્શન કર છ
હા દર્શન વાર
ત્યાં તો તમારી ગામની નજીક છે ત્યાં તો સારું જમવાનું મળે કામ મતલબ પ્રસાદી ના
હા હા
પણ મોરું હોય ને બટેટાનું શાક વું હોય પણ નમક ઓછું એવું કઈક હોય ને
ના એવું કઈને
હમ અમુક મોરું ખાતા હોય એટલે મોરું હોયદાચ મેં ફત ત્યારે મને તો મોડું લઈ ગય હતું
ના ના એવું કઈ ન હોય
એવું
હા પ્રસાદી તો હું બધી સર હોય ને
હા સારી ખરાબર છે એમ નથી કેતી મોરું હોય એમ
હા હા પછરી તો આમ તો બધી સરખી જ હોય ને એમ એમાં કઈ મોરા ખારા ન કેવું ક હોય ને
એવું છે
હમ હમણાં મારે બીચ છે ને
હમ
તો હમણાંમાં અ ગમે એમ બહુ મોટો જલસો હ બધા એ મોટા મોટા કલાકાર ને આવે તો અમે જવાના છ
હ એવ હે એવી તો મને ક બો
હા
તો તમારા ત મોડા મોડા ઘરે જ આવો ને
હા
એટલા મને
અ સવારે મતલબ જો હમણાં ખાલ કે પરમ દચ છે બીચ
હમ
એટલે કાલ જ કાલથી ના ચાલુ થઈ ગયા હ એટલે મે બપર રો વ્યા સાડા પાંચ છો આસપાસ પછી રાતે તં ભજનને એવું બધું હો એ બધું પ્રસાદી લઈને ભજનને એવું સાંભળીને પછી નિરાત એ સવારે પાંચ છ વાગે આવશું
ક તો ખ એ હા વાંધો મને બરાબર
હા
ભલે સવાર ના આવશો પાંચ છ વાગે ઘરેને
હા
નિની અંદર નહી આવે તો
ની અંદર આવે ને
તો
ની અંદર આવે તો ત થોડી કકઈ જવાનું હોય
ત્યાં કઈ હોવાનું થોડું
પ ્યા હું તમને કઉ ને પબ્લિક જ એવડું હોય ને કેહેવા આપડે આમ થાય જ નહી તમને એમ લાગે એમ જોખીખે એમ બેઠાય તમને એમ થાય કે રાતે તમે ગમે એટલાગે બેઠા હોયને તમને એમ થાય હોવાના પાંચ કેગે કઈ પરત ન પડે
હ હા એ તો એ વસ્તુ મારો શું હોય ને એટલે એવું થાય કા
હા
હમ બાકી તો તમને નીંદર બઉ આવે એવું સાંભળું એ તમારા મૂળ ની પહે છે
ના ભાઈ ના મને નિંદા ગોવામાં એવું કઈ ન
એવું ના ના એવું કે ફરવેને સીધાય
ના ના ના ના ના ના ના ના એવું કઈ છે નહી તમે કયો એટલાગળ બધી હું છું ને
એવું નઈ કંપની જાાવ જોબ જાાવ કે ત્યારે પછી આવીને ત સીધા
હા ત્યારે કંપની એ ક જવાનું હોય ત્યારે થોડુંક વેલું સુઈ ગયું હોય બાકી રજા હોય ત્યારે તો કઈ દે વેલો નઈ
તો બહુ મોડે લગી ન જાગાય
હા હા
તમારી હેલ્થ ખરાબ થઈ જાય
કંઈ ન થાય એમાં હું કનું સુધરેે સવારમાં વેલા પાંચ વાગ્યામાંમ આપડે ઓક્સિજન લઈ શોધ હોય
પણ પાંચ વાયગામાં ઉઠી ને ઓક્સિજન લેવું સારું આખી વા જાગીને પાંચ વાગે ઓક્સિજન લેવું હોય ન સારું
ના ના તમે માની લો ને આપણે પાંચ વાગ્યા સુધી જાગતા હોય પછી પાંચ વાગ્યા થી ત્યાં ને મગામણા આવે એટલે થોકો ટાઈમ લે એલી વાર ઓક્સજન લેવાઈાય પછી ઓક્સજન પછી
એવું હું હું
હા
સારું એ કેવી ખબર મને અછ અરે ચકરે ક્યાં ચડાવું હું તો તમનેમ કહ કે આખી રાત ન જાગ એમ
તમારી હેલ્થ ખરાબ થઈ જાય તો તમાર ધ્યાન રાખશે કોણ આ તમારે ઘર વાળી જતા.
હા.
હા શું ચાલે છે તમારે બીજું કયો
નહી અમારા જ કં ન ચાલતું શાંતિ જ
એવું છે કોલેજ બરોબર ચાલે
હા કોલેજમાં તો મજા આવે
હ મજા મંડીને હવે
હમ હ મોચા ચા મને કે ન મોચ્યાત
તો પેલા તમને નહોતી તમે એમ ક કે મ કોજ ફ
મેં એવું ક્યારે કીધું મેં એવું કઈ કીધું જ નથી
અચ્છા એવું જ છે
હમ એવું બીજું કોક કીધું હશેવું તમને એમ ચ મે કીધું
હમ છે વાનું
હમ
જમવાનું શું છે હવે તમારે
તમારે જેમ થોડી અમારે ડીસ આવે છેે
અચ્છા અમને ક્યાં થઈને દિસ આવે છે
તમારે ઘર તમે કતા હતા ને તમારે ઘરવાળ ને બ સારું ભારું ખાવાનું બનાવતા આવડે ડીશજ આવતી છે ને હારી હારી કઈક બનાવી દેતા હ છે ને કે નથી બનાવતા હારી
નથી બનાવતા હ
ઓ કેમ
નથી બનાવતા હવે
તો કેમ પેલા જ સારું બનાવતા આવેય બ
એ કે તમનેરે કે સારો જમવો હોય તો કે બાર જમી
ઓ એવું ક્યા.
હા
તો કેવું બનાવે ઘરે ખરાબ બનાવે છે મને.
શાક રોટલી બનાવે.
તો એ સારું જ કેવાય કે રોજ તમને થોડી કઈ નવું નવું રોજ થોડી કઈ હોટેલ ખોલવે તો હારું હારું જમવાનું બનાવી દે.
એવું છેમ ને મને દરરોજ સારું સારું જ જોઈ તો
તો તમારે દરરોજ સારું સારું જોય તો એને દરરોજ સારું સારી જગ્યાએ ફરવા લઈ જવું પડે.
હા હા તો દરરોજ લઈ જાઉ એ મને કે તો એને હું દર વખતે ના પાડું. તઈ ના પાડે કંક કાઇ બહાના કાઢે. મારે ઓલું આમ છે ને ઓલું આમ છે આ કરવાનું કામ છે ને ઓલું આમ છે.
ના ઈ વાત તમારી ખોટી એવું કોણ કે તું હોએ તમે જ કેહેતા છો તમારી રીતે.
ના ભાઈ ના હું તો એને કહ્યું હું તો એને હામેથી કઉ. હા આપડે ચાઈ બાર ફોરવા તો કે ના મારે આ કામ છે પછી જશું. પછી કઈ ની પછી નવરી થાય ને
એવું તો તમે એટલું બધું કામ જ બગાડો ઘરનું તો કેમ નવરી થાય.
કઈ કામ જ ન હોય ઘરમાં ઘરમાં કામ વાળી રાખી દીધી છે.
ઓ તો તો બધી કામ વાળી રેખી તો જમવાની કામ વાળી રાખ દે હોય ને તો જમવાનું એ બનાવે છેારું હા.
ના ના એ પછી નો મેડ આવે જમવામાં તો મારે. ઈજ બનાવે ઇજ જમવું હોય.
ઓ એ જ બનાવે તો જ હાલે એમને.
હા હ
ઓ બહુ પ્રેમ તમારે તો
તો
હમ તમે કેટલી વાર ફરવા જાવ અઠવાડિયામાં
અઠવાડિયામાં નક્કી ના હોય. કોક દીક અઠવાડિયામાં ગયા ન હોય કોુક દીક ગયા હોય તો બે પાંચ વાર ગયા હોય‌.
ઓહો બરાબર બરાબર.
નક્કી ન હોય મન ઉપર આધાર હોય મારું સમજા.
એવું છે.
હા
હા કયો બીજું સુ હાલ.
કાય ની જો પાછો આયો વરસાત ચાલુ છો છો ધીમે ધીમે.
એવું.
હા
જોર થી આવે તો હારું કરે.
હા જોર થાર તો અસર મજા ન ઠંડ કરીએ ગરમી થાય નઈ.
ને ને તમ કે જાવ નહી ઘરે રેવો.
હમણાં બે ત્રણ દિવસ પેલા ત કેવું થયું શેરીમાં મોટો આમ સાપ નીકળ્યો હતો.
કેદી.
હવે બે ત્રણ દિવસ પેલા વરસાદ નો પડયો ખબર છે બઉુ.
હા હા
તેદી
હા તમારા ગામ ના જે મારે ફ્રેન્ડ છે ને એનો કાલ ફોન આવ્યો હતો એની શેરીમાં સાપ નીકળ્યોતો એને તો કાલે જ નીકળે હતો.
એવું છે.
હમ.
તો ખબર નહ બાકી અ અમારા શેરીમાં છે ને બે ત્રણ દિવસ પેલા નીકળ્યોો વરસાદ હતો ની કે ત.
બરા બ્લેક કલર ન તો.
હા.
તો એજ બ્લેક કલર નો ન્યાય નીકળો લાગશે.
ના ના સા બધા બ્લેક કલર ના જોય મેડમ ખબર ન પડતી હોય તો કહી દઉં તમને.
કોને કીધું ખાલી બ્લેક કલર ના જો હોય સાપમાં કલર હોય એ.
ના હોય મેડમજી તમે હજી જોઈ લ્યો.
હોય ગુગલમાં સર્ચ કરીને જોઈ લો તમે જ.
સારું ચલો વાંધો ને હું તમને કરું પછી હવે.
હા વાંધો ને કરો તો મારે જ ફ્રી થાય ને બીજું શું
હ ઓકે બાય.
હા બર.